બસ મજામાં.
એમ થઈ ગયું. બસ કઈ નઈ હા ઘરનું કામ પ બતાવી દીધું
ખંડ કામ પતાવી દેતા હોય ને હા શું કે ડેઇલી લાઇફ હમ અત્યારે તો ડેલી લાઈફ ટેકનોલોજી કેટલી સરસ છે આપણે સરળતા સુધી કાબુ રૂકી શકીએ ફટાફટ
હા એ તો હા. તો તમે બરાબર કીધું વોશિંગ મશીન છે હવે તો છે ને કચરા પોતા કરવાની પણ મશીન આવી ગઈ છે રોબોટ સિસ્ટમ મારી ઘરે તો નથી. પણ એમ કેવું છું હું. હમણાં સુધી તો આપડે હાથ જાતે જ કરીએ છીએ. પણ એ પણ આવી ગઈ છે ને હવે વોશિંગ મશીન તો એમાં ઓટોમેટિક હા ઑટોમેટિક કપડા ધોવાઈ જાય. એટલે આપડું કામ પણ ફટાફટ થઈ જાય ને સમયનો પણ બચાવ. થેય જાય. હલો. નેટવર્ક. પ્રોબ્લેમ છે તમારે? વચ્ચે અવાજ હા બોલો હા બોલો.
સાચી વાત છે. વોશિંગ મશીન છે. પછી કચરા પોતાનું મશીન છે. સારી ટેકનો
હા તમારો અવાજ બરાબર નથી આવતો નેટવર્કમાં જ હાને. એમ આવે છે બોલો ત્યારે પાછ છ ગડબડ થઈ જાય છે.
ઓકે હા હું એ કેતી. હલો એવું.
ના એટલે બોલવા જાવ એટલે અવાજ હા બોલવા જાવ ત્યારે પાછું ગડબડ થઈ જાય.
એક જ મિનટ.
હા થોડું આમ જગ. ચેન્જ કરો ને આમ.
હા, કઈ કરી કરી જગ્યા ત્યાં નેટવર્ક નો બહુ ઈશ્યુ્
હા, ઘણી જગ્યાએ શું હમણાં નેટવર્ક પ્રોબ્ હ.. ઘણી ઘરમાં પણ કેવું હોય આપણે થોડો બી આમાં આ સાઈડ આમસાઈડ નેટવર્ક પ્રોબ્લેમ બહુ જ આવે છે, ઘણી જગ્યા
હા બહુ આવે છે આ ભી એક ટેક્નોલોજી છે કે આપણે બધા વાત કરી શકીએ છીએ ફોન ઉપર હા
હા એ તો છે જ હહ
હા એજ ને બહુ સહેલું કરી દીધું છે આપણે એક જગ્યા થી બીજી જગ્યાએ આરામથી કરી શકીએ વાતચીતો બધું
હા એ તો છે જ હમણાં હું આજકાલ લાઈફ ને જ છે ને એક ટેક્નોલોજી જેવી જ બનાવી દેવાય છે. બનાવી દીધી છે
હા સાચી વાત છે
ટેકનોલોજી મતલબ છે ને આપણા એક લાઈફનો એક મતલબ એક ભાગ બની ગયો છે કે ટેકનોલોજી વગ વગર આપનું કઈ કામ જ અ થઈ શક્ તું નથી. હવે સવારે આપણે ઊંઘમાં પણ હવે ઘ સવારે ઉઠવું હોય તો તેના માટે પણ આપણે અલાર્મ લગાડીએ છીએ.
સાચી વાત છે ટેક્નોલોજી વગર આપણી લાઈફ અધુરી અત્યારે ફોન આવી ગયો મોબાઈલ આવી ગયા એટલે આપણે કોઈના ફોન નંબર બી યાદ નથી રાખતા. કે કોઈ ના યાદ રેતા
હા પેલા તો તો ભી આમ યા યાદ રાખતા. આપણે ઘરમાં બી મમ્મી ના પપ્પા પપ્પા ના, ભાઈ બહેન ના કોઈને આપણે રાખવા બધાને યાદ રહેતા પણ આજના ટાઈમે તો આપણે પોતાનો નંબર પણ નથી યાદ રહેતો તે તે પણ આપણે મોબાઈલ માંથી જોઈને બોલવો પડે છે આજકાલ એટલું અ.. ટેક્..... ટેકનોલોજીની આ અસર થતી છે બધી
હા સાચી વાત છે અસર થતી છે ટેક્નોલોજી ની અત્યારે બધ્ તો બહુ ઈઝી થઈ ગયું છે ટેકનોલોજી એમાં બી અત્યારે એઆઈ આવી ગયું છે તો સાવ ઓટોમેટિક ખાલી કમાન્ડ જ આપવી પડે બાકી બધું કામ કરી દે છે
તો હમણાં ડિજિટલ માર્કેટિંગને એ આઈ નું તો એટલું બધું ટ્રેન્ડ ચાલતું છે ને આટલા કામ બધા ઈઝી થઈ ગયા છે હવે તો- બેંક ના કામ અમને મતલબ અ સ્કૂલ માં બધા ઓનલાઈન ક્લાસીસને કેટલા બધા મ અલગ અલગ ટાઈપ ને બધી મશીનો કેટલી બધી આવેલી છે કે આપણે મતલબ, વિચારી પણ ના શકીએ એટલી એટલી ને એવી એવી મશીનો આવી ગયેલી છે ને બધી લ જીવનમાં.
સાચી વાત છે અત્યારે તો યુ એસ એમાં તો એ લોકોએ, ડોક્ટરની જગ્યાએ રોબોટ રાખ્યા છે, અ અ સું કે ભાઈ મસ્ત હોસ્પિટલમાં ભી.
હોસ્પિટલમાં શું હવે તો છે ને, હોટલોમાં પણ જોઓ ન ખાવાનું સર્વ કરવા માટે હવે રોબોટ આવે છે.
હા રોબોટ આવે છે, હા માણસો નક્કામાં કરી દેશે.
હા માણસો ને પગાર આપવા કરતા એમ થાય કે હવે રોબર્ટ જ લાવી દઈએ એ પૈસામાં એટલે શું માણસોને પણ, તકલીફ કરવાનું કામ નહી ને એ લોકો લોકોની જગ્યાએ રોબર્ટ રાખે છે હવે તો હોટલો માં પણ ખાવાનું સર્વ કરવા માટે.
સાચી વાત છે બહુ ઈઝી થઈ ગયું છે ટેકનોલોજી, આપડે ઘરે ભી કેટલી સરસ બધી બારની વસ્તુઓ બનાવી શકી છે ટોસ્ટર સેન્ડવીચ મેકર બધી એ વન ટાઈપ ઓફ ટેકનોલોજી છે.
હા એજ તો હવે તો બધું રેડી આવી ગયું છે.
હા એમાં ભી ઓલું પ હા પેલું મશીન આવેલું છે ખબર કે ઇન્ગ્રીડિયન્ટ તો એ કમાન્ડ આપે ને એ નાખવાના ઓટોમેટિક બધું બની જાય એ આપડે ખાલી કટ વેજીિટેબલ્સ ને જે મસાલા હોય ને એ જ એડ કરવાના બધું બ બનાવીને રેડી કરીને આપી દે છે.
હા. એજ તો હવે તો કેવું ને ઘરનું ખાવાનું બનાવવાનું પણ હવે તો કઈ આમ લાવવાનું કામ નથી ડાયરેક્ટ લાવીએ અનેને ડાયરેક્ટ ઈન્સ્ટન્ટ બની જાય તેવી બધી વસ્તુ આવે છે. હા, હજી હજી તો ખબર નહ હજી તો આગળ આગળ થશે જીવનમા. ટેકનોલોજી આટલા સુધી તો આપણને પોહોંચાડી દીધું છે હવે આગળ હજી શું કરશે ખબર નહી.
પછી આપડે બેસવાનું ને કમાવા એ જ હશે. આપણા માટે એવું થઈ જશે હમ. હા બહુ આગળ આવે તે ગીત.
હમ કોઈ પણ આમ સમાચાર હોય કે કોઈ બી દેશમાં કોઈ બી જગ્યા જગ્યા એવા એવા સમાજ ાર હોય છે. કે આપણને ઘર બેઠા બધી ખબરકેમ પડી જાય છે હવે તો મો બાઈલ માને ટીવીી માને બધું આમ એક સેકન્ડમાં તો બધા સમાચાર ક્યાંથી ક્યાં પહોંચી જાય છે હવે તો
હા સાચી વાત છે બહુ આગળ વધી જાય છે એટલે ને બ મોબાઈલ ટીવી અત્યારે ટીવી નો યુઝ બી બહુ ઓછો થઈ ગયો છે મોબાઈલ લેપટોપ અ ન્ટરનેટ ન હિસાબે
ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં ને બધા સમાચાર આવી જાય છે હવે કાલે ની હમણાં બે દિવસ પેલા જોવ ને આ લખનઉમાં કેટલું મોટો હાદસો થઈ ગયો બાપરા બિચારા
હા સ્ટુડન્ટસ નો બહ બધું
તો
કેટલા સ્ટુડન્ટ બિચાર થઈ ગયા
આજના યુગમાં તો એટલું કાળ યુગ ચાલતું છે ને બસ એટલા બધા આમ થતું છે આગ લાગતી છે એટલા બધા હાદસાઓ થતા છે ને કે ભગવાન મતલબ આવું કોઈની સાથે ન થવું જોઈએ આટલું ખરાબ તો
સાચી વાત છે એટલું ખરાબ કોઈ જોડે નથી ખાવું જોઈએ. આ એક ટેકનોલોજી નો સારો ઉપયોગ ભી છે અને દુરપયોગી છે આપડે એસી આ ગરમી સહન ના થાય એટલે એસી બનાવ્યા પણ એના લીધે આગ ભી કેટલી લાગે છે એના કમ્પ્રેશન ની ગરમી ના હસાબે બહુ જજી એવી
ગરમી થી જ તો આ બધું વધારે આગ ન વધારે આ કારણ બનતા છે બધા આગ કેટલું લાગતું છે પેલાના સમયમાં આટલું નહ થતું. કારણ કે જેને પેલાના સમયમાં બધા છે ને વધુ આમ ગરમી હોય કે ઠંડી હોય બધું સહેન કરી લેતા હતા. પણ આજના ટાઈમમાં તો છે ને આટલા આટલાક છોકરાઓથી લઈને બ વડીલો સુધી મતલબ કોઈનાથી પણ હમણાં તો કોઈ ગરમી વસ્તુ સેન નથી થતી કે કઈ બી વસ્તુ આમ કઈ બી આમ બધું કામ આસાન જોય હમણાં એસી નું આટલું બધું ચલાણ વધી ગયું છે ને એટલે છે ને એને કારણે અ હાદસાઓ કિસ્સાઓ પણ વધારે થાય છે.
સાચી વાત છે બહુ કિસ્સાઓ બને છે. વસી ના ગર ગરમી ના લીધે પછી બીજું અત્યારે તો કેટલું બધું છે પેટ્રોલ નું બી કેવું ચાલે છે આ યુદ્ધ ચાલે છે. હિસાબે બધું આપડે કેટલું કોસ્ટ ને બધું થઈ ગયું. બધામાં ટેકનોલોજી. હોય કે કોઈ બી પ્રોડક્ટ બધાના પ્રાઇઝ વધી ગયા છે.
તો મોંઘવારી કેટલી વધી ગઈ છે. વાળ તો કઈક પણ આમ વસ્તુ લેવા જાય કેટલું બધું મોંઘુ થઇ ગયું છે. ખાવાની બધી વસ્તુ કેટલી મોંઘી થઈ. જાય છે પેટ્રોલ પણ મોંઘું તેલ. કેટલું મોંઘુ આવે છે આ બધ બધું.
હા સાચી વાત.
તો આપણે જરૂરિયાત મો જબ આપડે હ ઘર માં પણ એવું હોય કે જેટલું જરૂર હોય તેટલું જ આપણે વપરાશ કરવો જોઈએ આમ વધુ બગાડ ના કરવો જોઈએ આમ.
હા સાચી વાત છે જરૂર પૂરતો જ્યુસ કરવો જોઈએ ત્યારે
હા એ તો છે બસ હાજ હવે ટેકનોલોજી ન આટલું ચાલતું છે હવે જો ન હોસ્પિટલોમાં પણ જાય તો કેટલી બધી જાત જાતની બધી મશીનો હોય છે એમઆરઆઈ કાઢવાની એક્સરે કાઢવાની સિટી સ્કેન ને એટલી બધી બધી એટલી બધી મશીન આવી ગઈ છે કે એમઆરઆઈ ને એવું બધું સીટી સ્કેન ને એવું બધું કાઢે છે. તો મતલબ માણસોની આમ બીમારી ન પણ એ લોકોને જલ્દી થી જલ્દી ભવિષ્યમાં પણ આગળ શું વધવાનું છે એ લોકોની બીમારીમાં તે પણ જલ્દી મશીનો દ્વારા પણ ખબર પડી જાય છે તો એની સારવાર પણ વહેલી તકે એ લોકો મતલબ આપી દે છે.
સાચી વાત. છે અત્યારે મસીનો કેટલી બધે આગળ આવી ગયા છે. પેલા જે ટાકા વાળું ઓપરેશન હતું એ ત્યારે લેસર જે લેસ ટટ મેન્ટથી થઈ જાય છે વગર ટાકે તો અત્યારે બો બધી ટેકનોલોજી
એ તો એક રીતે તો આમ કે ટેકનોલોજી બો જીવન માટે ઉપયોગી છે
હા ઉપયોગી બી છે અને ક્યારેક નુકસાન કર નુકસાન કરતા બી છે હમ હા હા કારણ કે અત્યારે આ એઆઈ આવી ગયું છે તો એના લીધે બિચાર વાળામાં કેટલા નુકસાન કરતાી તો તેનો ઘર પરિવાર કઈ રીતના ચાલે એક જ વ્યક્તિ
હા
અને જેટલું ફાયદાકારક છે એટલું નુકસાન કરાક ભી છે
હા એ તો છે જ પણ એ બધું હોવા જોઈએ જેને જે હિસાબે બરાબર લાગે તે સીધે તે રીતે ટેકનોલોજી નો ઉપયોગ કરવો જોઈએ બસ
સાચી વાત છે સારું ચાલો આપડે ભી શીખીએ હા હા પાકું
ચાલ